હલો. હા, કેમ છો?
બસ મજામાં.
હું તો મજામાં નથી એકચુલી થોડીક તબિયત ખરાબ છે.
શું થઇ ગયું?
અહ મને એકચુલી કેવું છે કે અહ એવું લાગે છે હમણાં થોડું વધારે જમી લીધું છે ને તો મને બ્લોટિંગ જેવું થાય છે મીન્સ કે અહ પેટમાં થોડું છે ને આમ ગેસ જેવું થઈ ગયું છે પેટ ફૂલાઈ ગયું છે એવું લાગે છે. છે.
હમ્મ, થોડુંક વોકિંગ કરી લેશો એટલે બરોબર થઈ જશે. થોડુંક વોક કરશો એટલે બરોબર થઇ જશે.
છા. તો એવું જ વિચારી જો તો મને એમ થયું કે થોડું વોક કરી લો અથવા મને એમ થયું કે ઈનો ઈનો પી લઈશ તો મારા ખ્યાલ થી સારું થઈ જશે તો ઈનો આના ઉપર કામ કરી શકે?
ઈનો તો એસિડિટીને એના માટે હોય છે પણ અહ ક્યારેક થઈ પણ જાય અસર.
અચ્છ ઓકે. હા, એટલે હું એવું જ વિચારતો હતો. મારે શું છે કે મને થોડું જમીને જમતા જમતા થોડું સીરિયલ ટી વી બ ધું જોવાની આદત છે. ને હું પેલા અહ ટી વી જોઈ રહ્યો હતો. અને ત્યારે ટી વી માં જોતા જોતા મને કેટલું જમાઈ થયું હો થોડું ખ્યાલ ના રહ એટલે થોડું વધારે આજે થઈ ગયું જેટલું હું રોજ જમું જુ એના થી થોડું વધારે થઈ ગયું. તમે જોવો છો જમતા જમતા ટી વી?
હા, છોકરાઓને ગમે એટલે જોતા હોય અને ક્યારેક એવું બને કે આપડું ફેવરેટ અહ જમવાનું બનેલું હોય એટલે થોડુંક વધારે જમાય જાય.
હમ્મ, એવું બ
અત્યારે તો હવે ખાસ બહુ ટી વી લોક કો નહી જોતા જયારે પેલા ના ટાઈમમાં ટી વી નો કોઈક અલગ જ મજા હતી ટી વી જોવાની.
હ, હવે તો કેવું છે લોકો પાસે ફોન છે એના લીધે જે ટી વી ને જે સીરિયલને બધું આવતું તું એની એક જે મજા હતી એ હવે તૂટી ગઈ છે મતલબ નાબૂદ જ થઈ ગય કવાય કારણ કે અહ જે સમયમાં આપડે ટી વી જોતા એ સમયે કેવું હતું કે તમે કોઈ સિરિયલ જોતા હોવ જેમ કે ટમમાંવી જો હો બે હજ ત્રણ બે હજર ચાર બે હજાર પાંચ ની વાત કરું તો ત્યારે ઘણી બધી એ સારી સારી આવ જેમકે સ્ટાર પ્લસ કરીને એક ચેનલ આવતી એમાં પૃથ્વીરાજ ચૌહાણ કરીને આવતી પછી. એક બીજી કોઈ ચેનલ આવતી શાકાલા કરીને કોઈ સિરયલ આવતી તેમના બંને માંથી કોઈ
હા અમારે બાળપણમાં તો બહ જોયેલી છે આ બધી સિરિયલો એને આપણા પરિવાર સાથે બેસીને જોવાની કઈક અલગ જ મજા આવતી જે અમે રાત જોતા હોય કે એનો ટાઈમ થાય ને એ પેલા અમે લોકો ત્યાં ગોઠવાય જઈએ ટીવીની સામે. અને એટલી મજાથી જોઈએ ને કે કાલે શું થશે એની પણ પાછા રાહ જોઈએ અને બીજા દિવસે પાછા ગોઠવાઈ જઈએ એનો ટાઈમ થાય એ પેલા.
ત્યારે એક શું છે સિરિયલમાં એક સસ્પેન્સ આવતો હતો કે તમે આજે જ કોઈ પણ એનો અ પાર્ટ જોઈ લો આજની આજે જેટલું આવે છે એ વખતે જોઈ લો એટલે તમારે કાલે જોવું જ પડે. એવું એક સસ્પેન્સ આવત તુ તો વા અને આજે હવે કેવું છે. મોબાઈલ આવી ગયો તો હવે એવું સસ્પેન્સ જ નથી રહ્યું અત્યારે તમે બધી વસ્તુ રોજ બરોજ જોઈ શકો છો કે આના પછી શું આના પછી શું એવું બધું હવે લોકોને મળી જાય છે જયારે ટીવી હતી. અત્યારે એમાં એવું નહોતું એમાં જે વસ્તુ આપણે આવતી એજ વસ્તુ જોઈ શકતા હતા હવે તો તમારી પાસે બધું જ હાથમાં છે. તમારા
સાચું કીધું પેલા તો આપણને ટીવી સિરિયલ જે જોતા હોય એટલે આપણને રોજની જોવાની આદત થઈ ગય હોય અને આપણને એમ થાય કે આપણાથી ચુકાઈ ના જાય જોવાનું કે કાલના એપિસોડમાં શું થશે એ આપણે એક મનમાં જે ધારેલું હોય અને જે જોવાની મજા હોય એ પણ અલગ જ હોય એટલે લોકો બને ત્યાં સુધી તો આપણે મિસ તો ન જ કરતા કે આપણાથી તો મિસ થવું જ ના જોઈએ અને. બીજો કોઈ ઓપ્શન પણ નહીં તો જોવા માટે, એટલે લોકો ટીવી માટે પેલે થી જ ગોઠવાઈ જતા એમ.
હા મને યાદ છે જયારે આ સાાકાલાકા બ કરીને એક સિરિયલ આવતી હતી, એ ખુબ જ મસ્ત સિરિયલ હતી. કે જારે એ સિરયલની વાત કર તો એમાં એક સંજુ કરીનો છોકરો હોય છે. પા એને કોઈ એવી પેન્સિલ મળે છે કે જે એ પેન્સિલ થી દોરે એટલે એ વસ્તુ એની સામે પ્રગટ થઈ જાય એટલે આ સૂર્ય જોવામાં અમને એક અલગ જ રસ પડતો હતો. જેવી સા જે છે એની પાછળ અ કોઈ એવું વિધન હતા જે લોકો પાછળ પડ્યા હતા અને એ હેરાની કરતા હોય છે એટલે આ સરયલ જોવાની એક અલગ જ મજા હતી તમને સંજો વાળી સિરયલ યાદ છે ખરી?
હા હા અમે પણ બાળપણમાં અમે ભાઈ બહેન બધા સાથે મળીને એ સિરિયલો જોતા હતા. અને સાચું ક તો અત્યારના બાળકોને આવા સિરિયલમાં કઈ વધારે ખબર નહી પડે કે કારણ કે એ લોકોને આ ટાઈમ આવ્યો જ નથી એ સિરિયલો કે એવું કઈ જોવાનો અત્યારે બાળકો કાર્ટૂન મોટા મોટા થઈ જાય ત્યાં સુધી કાર્ટૂન માંથીને એમાંથી ફ્રી નથી થતા અને ઓનલાઈન ગેમિંગ માંથી ફ્રી નથી. એટલે બાળકોને આ અત્યારના બાળકોને આ વિષ નહી વધારે ખબર પડે. પણ આપણે જે ટાઈમ એ ટાઈમમાં આપણે જોતા તો આપણેે બધા બહુ મજાથી જોતા એમ
હા એ કલ્ચર જ અલગ હતું કારણ કે તમે માનો કે પર ડે તમારે જે એક એપિસોડ આવે એ જ તમે જોઈ શકો એનાથી વધારે ના જોઈ શકો બરાબર છે હવે તમારે પર ડે મિનટ કે ત્રીસ મિનિટમાં જે એ ટાઈમ હતો એપિસોડમાં એટલો ટાઈમ જ તમને જોવા મળે અને પછી એના પછી કોઈ બીજી સિરિયલ ચાલુ થઈ જાય એટલે ત્યારે જે સસ્પેન્સ હતું એ બધું બ મસ્ત લાગતું. વા હવે આવતીકાલ સિવાય ખબર જ ના પડે કે હવે શું થવાનું છે જયારે અત્યારના બાળકોને તો કેવું છે કે એ હાથમાં જ છે પણ એક એપિસોડ પૂરો થઈ જાય કાર્ટૂન તો ડરેક બીજો એપિસોડ જાય. પાસે એ રોમાંચ નથી ગયો જે પેલા આપણા કલ્ચરમાં રોમાંચ એ લોકો પાસે નથી.
સાચું કીધું તમે આપડે એકદમ આમ ઉત્સાહિત થઈને જોતા હતા અને બીજા પણ આપડી સાથે સાથે ફેમિલી પણ સાથે બેસીને જોતા એટલે બહ મજા આવતી આજકાલ એવા કોઈ સિરયલ ટીવી સિરિયલ કે એવું કઈ છે નહી જે ફેમિલી સાથે બેસી ને જોઈ શકીએ. એટલે ખરેખર એ ટાઈમ. બહ ઘણી મજા આવતી આપણને અલગ અલગ સિરિયલો જે આવતી નાના નાના બાળકો માટે ખુબ સારી આવતી હતી.
હવે ત્યારની હું વાત કરું તો મને યાદ આવે છે.
હમ.
હ. શનિવાર નો દિવસ હોય એટલે ભૂતની સિરિયલો આવતી જો તમને કદાચ ખ્યાલ હોય તો એક આહટ કરીને અને ફ કોઈ કરીને કોઈએ કરીને સીરયલ આવતી હતી પણ જે બને સિરિયલો આવતી હતી બહુ મતલબ બહુ ગજબ સિરિયલ હતી ત્યારે અત્યારે તો એવી કોઈ સિરિયલો નથી મે સમયમાં જે સિરિયલો હતી એની એની જે મજા હતી એનો જે ક્રેઝ હતો એક અલગ જ ક્રેઝ હતો. ત ખરેખરમાં એક વસ્તુ કે અત્યારે ભૂૂતની સિરયલો તો આવતી નથી પણ્યારે ભૂતની સિરિયલો આવતી નથી. તો તમને અહેસાસ કરાઈ દેતા કે ના ભૂત પણ અહીં એક્જસ્ટ કરે છે.
હમ ના સાચું કીધું તમે પેલાના સમયમાં આપણેે અ જે કોમેડી શો માટે જે સિરિયલ આવે એ પણ અલગ આવતી બાળકો માટે પણ અલગ આવતી અને આ તમે કીધું એ પ્રમાણે ડરાવની સિરિયલો પણ અલગ આવતી પણ એ ખરેખર જોવામાં બહુ જ મજા પડતી આપણને અલગ અલગ હતું પણ બહુ મજા પડતી હતી.
ત્યારે ભુતની સિરિયલોમાં ત્યારે એના એપિસોડ પણ એવા આવતા હતા કે એ સમયમાં બધા ડરી જતા હતા. અને અમારે તો જોવાનું એ રીતના થતું કે ભુતની સિરિયલ ચાલુ હોય એટલે ઘરની લાઈટો બંધ હોય. અને પછી અમે સીરીયલો જોતા હોય અને રાતના સમય નવ વાગે આવતીએ. પછી એ જોઈને પછી અમારે તો રાત્રે શું હશે બે સવું પડતી કે તમને ખ્યાલ જ હશે એ જો તમે હું સમયમાં જોયું હોય તો. જે સમયમાં કદાચ તમને યાદ હોય તો પૃથ્વીરાજ ચૌહાણ કરીને એક સિરિયલ આવતી હતી જે મારા ખ્યાલથી ખૂબ લાંબી ચાલી હતી.
હા એ ખરેખર એક ઐતિહાસિક કહાની હતી. જેને જેના ઉપર એક સિરિયલ બનેલી હતી પણ એ પણ બહુ ખરેખર મજા આવતી હતી જોવાની. એના બધા કલાકારો પણ એટલા સરસ હતા પણ આપણે ફેમિલી સાથે સિરિયલો જોતા હતા.
એ જે પૃથ્વીરાજ ચૌહાણ કરીને જે સિરિયલ આવતી હતી એ સિરિયલમાં જે જ્યારે ત્યારનું જે પણ શૂટિંગ કે કઈ રીતના થતું હો એ પણ બહુ એટલે બહુ જબરદસ્ત હતું. અને જે રાજાઓની જે આપને સ્ટોરી બતાવવામાં આવતી એ ખરેખર આમ એકદમ આપણને અ અંદરથી અડી જતી હતી કે આ રીતને જ હશે ખરેખર આવું જ થયું હશે. અને જે સીરીયલો માં જે સીરીયલના ગીતો હતા. મ્યુઝિક હતા ખુબ એટલે ખુબ ખુબ સેટ થતાં હતા સિરયલમાં.
સાચું કીધું એ મ્યુઝિક અમુક અને અમુક ગીતો આપણને હજી પણ યાદ અપાવી દે જૂની યાદો તાજી કરાવી દે જો સંભળાય જાય તો ક્યારેક જોતા જોતા જો મોબાઈલમાં જોતા જોતા ક્યારેક જો એ સંભળાઈ જાય ને તો આપણે આ ખી જૂની મેમરી બધી યાદ આવી જાય.
હમ મને ખરેખર સિરિયલો ખુબ ગમતી હતી એની ચર્ચા હવે હું તમને છે ને થોડી વાર પછી કાલે કરીશ.
ભલે ત્યારે કઈ વાંધો નઈ આપડે પછી વાતો કરીએ.
ઓકે.
હા.